નમસ્તે.
હા, નમસ્તે કેમ છો?
મજામાં, તમે?
બસ મજામાં. શું કરે છે?
એમ નથી.
હેલો.
હેલો.
હા, આવાજ આવે છે?
હા, આવે છે આવે છે બોલોને.
હા, બસ ના ન મોબાઈલ હા, આપણે જીવનનો ખુબ મહત્વનો ભાગ બની ગયો છે.
હા હા હા હા. સાચી વાત છે.
હમ. મોબાઈલસ મસ્ત. ઉપયોગ કરવું જોઈએ.
હમ હમ મને મને આ બોલું ત મોબાઈલ ફોન શું છે. મોબાઈલ એક સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ઉપર ઉપકરણ છે. તેના દ્વારા વાતચીત, મેસેજ, ઇન્ટરનેટ વિડીયો કોલ. ઓનલાઈન અભ્યાસ અને બેંકિંગ જેવી ઘણી સુ સુવિધાઓ મળે છે હેના.
હામ. મોબાઈલના ફાયદા છે. પરિવાર, મિત્રો સાથે સંપર્ક કરી શકાય છે દૂરે તેમણા પરિવારમાં કોઈ વ્યક્તિ ફ્રેન્ડ, ભાઈ રહેતા હોય. તેને પણ કોલ કરી શકે. હાલચાલ પૂછી શકે. વ્યક્તિ સાથે મોબાઈલ સારો છે.
આ સારચુ દીદી મોબાઈલનો ગેરફાયદો ઈ શું છે? એ વધુ ઉપયોગથી ને સમયનો બગાડ થાય છે. મોબાાઈલનું વ્યસન લાગી શકે છે.
હ ઓનલાઈન શિક્ષણમાં ખુબ ઉપયોગી છે.
આ. આંખો પર ખરા ખરાબ અસર પડે છે.
બેંકિંગ પૈસાની. બાપને પૈસા જ કોને દેવું હોય. તો ઇન્ટરનેટ આપ છે ફોન પે.
હ હા આ તો હા હા સાચી વાત છે આ તો ફાયદા છે. પણ ગેરફાયદો કેટલો થઈ ગયો બાળકનો કેટલો. કેટલો મોબાઈલ એડિક્શન લાગી ગયો.
હા બરોબર થ પણ આપ ઇમરજન્સીમાં પણ મદદ મળી શકે છે.
બરાબર.
વિદ્યાર્થીઓના અભ્યાસ ના ધ્યાન ઓછો થાય છે. આ મોબાઈલ હ.
હ
સોશિયલ મીડિયા નો વધુ ઉપયોગ માનસિકતા ના વધારી શકે છે.
બ ઇન્ટરનેટ દ્વારા નવી માહિતી મળી શકે છે.
હમ. પણ ખોટી માહિતી અને સાયબર ફ્રોડ ને બી ભય રહી છે ને.
હા તે ભી ભય રહે છે તે રિા તે ઓપન નથી કરવું જોઈએ. ફ્રોડ લિંક આપે છે કે તમે આ લિંક ઓપન કરો. તો આ લિંક ઓપન કરથી ત આ એટલા પૈસા મળશે પન્નાસ હજાર મળશે. તે લિંક ના ઓપન કરવું જોઈએ લિંક ઓપન કરવી પછી તે તો પૂરું બેંક અકાઉન્ટ ખાલી.
બધાને એ આઈડિયા નથી બધાનો. તો એજ્યુકેટેડ લો એ સાંભળતો વાત. લકન અન એજુકેટેડ પર્સન ફાર્મર છે ને આ સાંભળ. નથી આ લં લિંકિંક કરે છે. કરે જશે ઓર અકાઉન્ટ ખાલી થઈ જશે.
હ જરૂરી કામ એ મોબાઈલ નો ઉપયોગ કરવો જોઈએ.
આ પરિવાર સાથે ના સમય ઓછા થાય છે. બધા લો મોબાઈલ જોય છે અને ફેમિલી. ટાઈમ નથી.
હ બાલાપ થ કપભ્યાસ થ. તો ટાઈમ મોબાઈલ થી દૂર રવું જોઈએ અભ્યાસમાં કયુ છે અભ્યાસમાં. ટાઈમ દવું જોઈએ સ્ક્રીન ટાઈમથી થોડો દૂરવું જોઈએ. જો હા એમ કું.
બાળકો સાંભળતો નથી આ વાત બાળકો ન સાંભળતો નથી. હા.
તો.
બધા બાળક એક જે એક જોઈ નથી ને હા.
હ.
મોબાઈલ નો યોગ્ય ઉપયોગ શું છે કે જરૂરી કામ માટે જ. મોબાઈલ નો ઉપયોગ કર્યો અભ્યાસ દોરન મોબાઈલ થી દૂર રહેવું. સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખો.
હા ત્યાનાથી આંખોમાં ખુબ પ્રોબ્લેમ આવે મોબાઈલ જોવા તે.
હા બધા એટલે એટલી કેસીસ થાય. થાય છે મોબાઈલ આઈઝ આઈઝ. કો સ્પેક્ટ ચશ્મો લાગે છે.
હમ નાના બાળકો ને તો ખુબ લાગે છે આવે ચશ્માઓ
ચાલો બધા બધા નંબર ન અ ચશ્મા લાગે છે.
હા તેટલું છે નાનાં નાના પણ એને જમતા નથી. હ તેને શું કે છે સુતા નથી તેને તો મોબાઈલ દઈ દે જમવા કરતા તો તેને સવાય પડી જાય છે તે મોબાઈલ ને એકસ કેેને બેસન બેસન બની જાય છે માબાઈલ
હા
હમ્મ મોબાઈલ ખરાબ નથી, પરંતુ તેનો ખોટું બુધુ ઉપયોગ ના પડતો ખરાબ છે.
હા એટલે એ વિદ્યાર્થી ન માટે મોબાઈલ નું મહત્વ છે.
જોઇઅ,
હા નામાં વિદ્યાર્થીઓ માટે મોબાઈલ નું મહત્વ છે. ઓનલાઈન ક્લાસમાં ઉપયોગ મદદરૂપ બને છે, શૈક્ષણિક વિડીયો અને ઈ બોક્સ વાંચી શકાય છે, નવી ભાષા અને નવી કૌશ શલ શીખી શકાય, પરંતુ અભ્યાસ કરતા ગેમ્સ અને સશક્ત મીડિયા પર વધુ સમય ના આપો.
હા
દીદી, મોબાઈલ એટલો સારો
હા હા હા ખરાબ છે શી વાપર કરી છે તેને ગુલામ ના બને એવું એ ચાલ આપ આપણે ચાલ ચાલ જા,
જી જીપીએસ દ્વારા રસ્તો ધોન્ડી શકાય છે.
હા હા